હમ.
હા અવાજ આવે છે ને
હા અવાજ આવે છે કેમ છો.
બસ મજામાં તમે શું કરતા
બસ જમીને બેઠા અને તમારી યાદ આવી એટલે ફોન કર્યો. આજે કઈક નવા ટોપિક ઉપર વાત કરવા માટે
હા તો આજે આપડે ઇલેક્ટ્રિક ગાડીઓનો જે ક્રેઝ વધી રહ્યો છે તો એના વિશે વાત કરીએ બરોબર
હા એના વિશે વાત કરીએ એ ખુબ જ સારો ટોપિક છે કારણ કે હમણાં ટ્રેન્ડિંગમાં બધી કંપનીઓ ઓટોમોબાઈલસ કંપનીઓ અ એની પાછળ વધુ જોર આપી રહી છે હમણાં
હા એજ ને અને હમણાં તો પાછું એક અમે જે નવી ટાટાની જે લોન્ચ થઈ છે ઈવી ટાટા શિયારા એ તો પાછું એમાં તો કેટલા બધા ફીચર્સ છે અને જે ટાટા સિયારા મા ઓમ જે ફીચર્સ છે ને એના કરતાં પણ વધારે સારા ફીચર્સ ઈવીમાં છે અને એમાં તો પાછું કંક બે હાઈબ્રિડ મોડલ ઉપર ચાલે છે એ એ ગાડી
અચ્છા એવું છે એ એ મોડલ વિશે મેં નામ તો સાંભળ્યું છે પણ એનાથી ફીચર્સ અને એના વિશે તો બહુ ઓછી જાન છે મને એટલું ખબર છે કે જે રેગ્યુલર પેટ્રોલ અને ડીઝલ ના વેરિયન્ટમાં જે તમને ફીચર્સ મળે છે ને એના કરતા તો ઘણા સારા ઘણા એટલે હા જોવા જઈએ ને તો તમને ઇલેક્ટ્રિકમાં બહુ સારા ફીચર જોવા મળે છે.
હા અને પાછું એટલું એ એમાં જ નહી પણ સે સેફ્ટી ટેસ્ટમાં પણ એટલું જ બધું બેસ્ટ પરફોર્મન્સ હતું. આખી ગાડી પેલા એની જે ઓટો પાયલટ સિસ્ટમ છે ને તો ક્યાંક આગળ એવું આવી જાય ને કે તમારું ધ્યાન ના હતું પણ ઓટોમેટિક ગાડી બ્રેક મારીને ટાઈમ ઉપર ઊભી રહી જાય એક્સિડન્ટ ના થવા દે તમારાથી પણ જો તમારે પાછથી કોઈ એવી રીતે હવે ખટારો તો એમાં જે ટેસ્ટ એમાં તો એમાં પાછળ થી ખટારો આવતો ને તો એને ટેલર આખી આખું એટલી સ્પીડમાં અંદર ટાટા શિયારાનુ ગયો કાકી ટાટા સીયારા નું આગળનું એન્જિન હતું ને એરું આખું ફેલ થઈ ગયું મતલબ કે કચ્ચર ગાંણ થઈ ગયું એવું થઈ ગયું હતું તો પણ અંદર જે બેઠા તા ને વ્યક્તિઓ એમને કોઈ પણ નુકસાન નતુ થયું એ એટલી બધી ફૂલ સેફ્ટી હતી.
હા એ વિડીયો મેં છે ને ઇન સ્ટાગ્રામમાં રીલ્સમાં જોયું હતું અને એની સ ફટી વિશે તો તમે જાણ કરો છો તે પ્રમાણે ખૂબ જ એટલે ઘણી સારી કહેવાય. એમણે જે પ્રમાણે વિડીયોમાં મતલબ બતાવ્યું હતું દર્શાવ્યું હતું કે પેલા તો એક્સ ડન્ટ થયુ ને પાછળ થી અંદરના પેસેન્જર્સને જોવા જઈએ ને તો એ લોકો ના પ્રમાણમાં કશું નતું થયુ. અને આટલી રીતે જો ખરાબ રીતે એક્સિડન્ટ થાય અને અંદરના લોકોને કશું ન થાય. એટલે આ ગાડીની સેફ્ટી માટે ખુબ જ અ પોઝિટિવ અ ઉદાહરણ કેહેવાય.
હા એ વાત તો તમારી સાચી જ છે અને પાછું આજના યુગમાં તો કેટલા બધા ઇલેક્ટ ટ્રીક વાહનો નો ઉપયોગ થવા માંડ્યો છે ને એમાં પા જો ગાડીને તો વાત જ આખી અલગ છે હવે ગાડીઓનો ક્રેસ પણ એટલું જ બધું વધવા માંડ્યો છે. જો આમ તો પેલા લોકો માનતા હતા કે ગાડીઓની રેન્જ નથી આવતી એના કારણે ગાડીના લેવાય.
પણ હવે તો ઇલેક્ટ્રિક કાર પસ છસો સાતસો કિલોમીટર ઉધી ની રેન્જ વાળી આવી જાય છે.
હા આરામથી અને બીજું કે ઇલેક્ટ્રિક કારમાં શું છે કંપનીઓ બને તેટલો એનો મોડલ છે તે હલકું બનાવવા માંગે. કારણ કે જેટલું મોડલ હલકું જેટલું વજન ઊંછુ તેટલી બેટરીની રેન્જ વધે હવે ટાટા સિએરા ઈવીમાં શું છે કે એટલું એમણે કંટ્રોલ કરીને આટલી બધી સારી ફેસિલિટી જે આપી છે. એ ખુબ જ સારું કેહેવાય ને આટલુ મસ્ત એ લોકો એ પ્રોટેક્શન આપી છે તે ઘણું સારું કેહેવાય. એ ટાટા એમ પણ પેલા પેલા પહેલાથી ભારતમાં મજબૂતાઈના નામે ખુબ જ વખણાય છે.
હા. એ તો છે જ અને પાછું આ જે ઇલેક્ટ્રિક કાર જે હોય છે ને તો એમાં મેં સાંભળ્યું છે કે એ એમાં આપડે જો સિટીમાં ને એમાં તે બી ને તો આપડી રેન્જ વધી જાય કારણ કે જે જે ગાડીમાં ઇલેક્ટ્રિક કારમાં જેટલી બ્રેક વધારે મરાય ને તે એનાથી બેટરી ચાર્જ થાય એવું હોય છે ખરેખરમાં?
હા એજ છે કે વી જનરેશન ફુચર્સ કેવાય. એનામાં તમે જેટલી આ ગાડીને છે તે એનામાં બેક ઓછો મારવો પડે છે એમાં અમારી જે એક આ બાઈક છે ને તેમાં એવી સિસ્ટમ છે વી રીજનરેશન ઇલેક ટ્રીક છે તેમાં. કે તમે સેક કરી શકો કે તેને કેટલું વી જનરેશન કેટલું ટાઈટ રાખવું છે. એ પ્રમાણે જે તે તમારું વી જનરેશન એટલે તમારે બ્રેકિંગને એનો મેન્ટેનન્સ ખર્ચો ઓછો થઈ જાય અને બ્રેક પણ ઓછો મારવો પડે હવે એમાં આ જો તમે હિલ સ્ટેશન કે એવા વિસ્તારમાં ગયા હો કોઈ વખત ફરવા તો જયારે તમે ઉપર ચડો ત્યારે તમારે થોડો પાવર નો ખર્ચ વધારે થાય. પણ જયારે તમે ડાઉન હિલ પર જાઓને તમારું વી વિહિ જનરેશન એકદમ ટાઈટ હોય ને તો તમને આ એ રેન્જ ખુબ જ વધારે એટલે ખુબ જ વધારે આપી શકે છે.
હા એટલે ખરેખર હોય તો છે અને જે આ ઇલેક્ટ્રિક કારની બેટરીઓ બેટ ટ્રીઓ તો એનો પણ ખર્ચો તો પછી ખુબ જ આવતો હશે ને.
નોર્મલ
હા ઇલેક્ટ્રિક કાર નો ખર્ચો તો ખુબ જ વધારે આવે છે એમાં શું છે. કે વે મારે કોલ આવ્યો છે એમાં શું છે પેટ્રોલ અને ડીઝલ માં હવે તમે સાંભળ્યું હશે કે પેટ્રોલમાં ઇથેનોલ નું બ્લેન્ડિંગ મિકણા એ ટોપિક આખા સોશિયલ મીડિયા ઉપર. ખુબ જ ચર્ચામાં છે એટલે લોકો હવે પેટ્રોલ અને ડીઝલ લેવામાં ખુબ જ મતલબ ડરે છે કે આવનારા પંદર વર્ષોમાં શું થઈ શકે જો અમારે કાર હવે કોઈ પણ વ્યક્તિ કાર લેતો હોત તો એ મિનિમમ દસ પંદર વર્ષ તો ચલાવવાનો જ હોય છે એની ગણતરી પ્રમાણે. કારણ કે ઇન્ડિયા માં લોકો ઘણા ખરા લોકો મિડલ ક્લાસ અને એ લોકો ગાડી એ કે એવું લે પોતાના સપના ન વસ્તુ લે એ લોકો પંદર વીસ વર્ષ આરામથી ચાલે એ રીતે ગણતરી કરીને લે છે. હમણાં ઇથેનોલ જે પેટ્રોલમાં મિ મિક્સિંગ આવે છે ને તે ખૂબ જ ચર્ચામાં છે કે તેના તેના લીધે ગાડીના એન્જિનને નુકસાન થશે ગાડીના સ્ક્વેર પાર્ટોને નુકસાન થશે. એટલે લોકો અમુક વખત વિચારે છે કે એના કરતા ઈવી સારી ભલે આપડણે બેટરી બદલી દેસું. પણ ગાડીને નુકસાન નહી થાય અને લોંગ ટર્મ ચાલશે.
હા એ વાત તો તમારી સાચી જ છે કે ગાડીને નુકસાન એનાથી નહી થાય. અને પાછું એવી ગાડીઓમાં બેટરી પણ આમ મોંઘી ખુબજ આવે. મેં એવું સાંભળ્યું છે કે વીસ લાખ ની એવી ગાડી હોય કાર હોય તો એમાં કારણ કે પાંચ થી સાત લાખ રૂપિયાની તો ખાલી બેટરી જ આવે અંદર.
હા બેટરી નો કોસ્ટિંગ બહુ વધારે છે હવે મેં તમને કીધું તેમ કે તો આખી કાર નો લગભગ ચાલીસ થી પચાસ ટકા નો જે કોસ્ટિંગ છે ને તે બેટ નું જ હોય છે બાકીનું જે છે તે મોટર ન હોય છે હમણાં ચાઈનામાં બી યુઆઈડી. કરીને કંપની જે ઇલેક્ટ્રિક કાર બનાવે છે. તેણે લાસ્ટમાં ટેસ્ટિંગ કર્યું હતું. કે લગભગ તમારી કાર પાંચ મિનિટમાં એટી પસન્ટ સુધી ચાર્જ. થઈ જશે એટલું ફાસ્ટ ચાર્જર બનાવ્યું છે એટલે ઇલેક્ટ્રિક. જે કારો છે આવે છે તે હમણાં જનરેશન નવું છે. હવે એનામાં ઘણા બધા ઈમ્પ્રુવમેન્ટ લગભગ આવનારા પાંચ વર્ષોમાં એટલા બધા થશે. કે બેટરીની કિંમત પણ મારા ધર્યા પ્રમાણે ડાઉન થઈ જશે. અને કોસ્ટિંગ પણ ઘટી જશે ઇલેક્ટ્રિક કારો ન.
હા તો આપડ પાંચ વર્ષ પછી જો કાલ લેવાનું વિઈચારતા હોય તો પાંચ વર્ષની આપડણે રાહ જોવીએ. એ એમને.
હા ગણતરી કરી શકાય બાકી તો હમણાં જે પ્રમાણે હવે અમે હમણાં એક કાર લીધી. એ ડીઝલ છે હવે ડીઝલ. અમને ખ્યાલ લ્યો હતો કે એમાં આપણે ડીપીએફ નાખવું પડે. અને ડીપીએફ ફિલ્ટર હવે શું છે કે. ક્યારેક ચોક થઈ જાય એવું ઘણા તમે વિડીયોમાં જોયું પણ હશે પેલાની કારણે. એ વસ્તુ ના આવતી હતી અને. હવેની કારમાં એ ડીપીએસ ફિલ્ટર ધરાવે છે. એનાથી શું છે કે ડીઝલ નું પ્રદુષણ ખુબ જ ઓછું થઈ જાય. હવે પ્રોબ્લેમ એ છે કે જો તમે રેગ્યુલર સિટીમાં ચલાવતા હોવ. ધીમે ધીમે તો એ છે દીખએ. ર તમારે બે થી અઢી વર્ષમાં ચોપ થઈ જાય અંદર. એટલે તમારે ક્લીનિંગ કરાવ માટે અથવા તો ચેન્જ કરવા માટે દોઢ થી બે લાખ રૂપિયા. રૂપિયા ન ખર્ચો આવે અને બીજું કે. તમારે એને ઓટો ક્લીન કરવું હોય તો તમારે હાઈવે ઉપર. આ લગભગ સો થી બસો કિલોમીટર જેટલું તમારે રેગ્યુલર ચલાવવી પડે કાર મહિનામાં એક વખત તો હવે બધા લોકો તો એ રીતે નહી કરી શકતા હોય અમુક લોકો ઓફિસે જતા હોય એના માટે લેતા હોય હવે એમનું રનિંગ હોય દસ કિલોમીટર કે વીસ કિલોમીટર તો પછી એવુ. એટલા માટે કરીને ઇલેક્ટ્રિક કારો પણ હવે ઘણા લોકો વિચારે છે કે એ લે હું સારું પડે
હા એ વાત તો તમારી સાચી છે પરંતુ એ ઇલેક્ટ્રિક કાર ના એટલા બધા સ્ટેશનો નથી મળી રહ્યા ને ઈવી ના
હા ગવર્મેન્ટ હવે આપડે અહિયાંને ગવર્મેન્ટ છે ને તે ઘણું એવું ઇનિશિએટવ લાવે છે કે તમે ઇલેક્ટ્રિક સિસ્ટમ નાખો તો તમને એના પર સબસીિડી પણ મળે છે. ને બીજું કે એનું કોસ્ટિંગમાં પણ તમને ડાઉન ફાયદો આપે છે.
હા. એ તો વચ્ચે મારે ઇન્સ્ટામાં રીલ આવી ને તો મેં એમાં જોયું તું કે તમારે ક્યાંક તોલે ઈવી સ્ટેશન નાખવાનો ખર્ચ ક્યાંક ચૌદ થી પંદર લાખ રૂપિયા થાય બરોબર અને એમાં તમને ગવર્મેન્ટ દસ થી બાર લાખ રૂપિયાની સબસીિડી આપે. એટલે તમારે ટોટલ ચાર થી પાંચ લાખ રૂપિયાનો જ ખર્ચ કરવાનો રહેમ જોવા જઈએ ને તો આપડે અને કંક આંકડો પણ આવતો હતો કે અત્યારે ભારતમાં ત્રીસ હજાર કે ચાલીસ હજારવી સ્ટેશનો છે અને ગવર્મેન્ટને કંક ત્રણ મિલિયન
બનાવાના છે ભારતમાં બે હાજર ત્રીસ સુધીમાં એટલા માટે આવી રીતે સબસિડીઓને એવું બધું કાઢટે છે તો તમારા મતે શું લાગે છે કે આવી રીતે ટાર્ગેટ મુૂક્યો છે તો શું એ અચીવ કરી શકશે
મારા ખ્યાલે એ વસ્તુ અચવ થઈ શકે પણ એ કેવી જગ્યાએ હવે સિટીમાં છે. હવે સિટીમાં શું હોય કે મેઈન રોડ ઉપર કોઈની જગ્યા હોય તો એ લોકો શું છે કે ધંધા અર્થે જગ્યાઓ લીધેલી હોય તો એ સુ એનો ગણતરી કર કરીને હવે અમારી અહં જગ્યા છે અમે વિચાર કરીએ ને તો જો ઈવી સ્ટેશન નાખીએ ને તો એનું કોસ્ટ્યંગ અમને અમે જો બીજો ધંધો કરીએ ને તો એના કરતા એનો અમને પ્રોફિટ ઓછો મળે એટલે આ વસ્તુ હાઈવે ઉપર છે કે પછી એવી જગ્યાઓ છે. કે જ્યાં ગાડીઓની અ જો ખુબ જ વધારે હોય ત્યાં એ પોસિબલ છે અને લોકો એ પ્રમાણે ગણ
જો તમે નાખો તો પણ તમારે વાંધ તો ના જાણ કારણ કે ઘણી ગાડીઓ છે જે એવી મતલબ ચલાવવાની જે ક્રેઝ વધી રહ્યો છે એ પ્રમાણે બે હાજર ત્રીસ સુધીમાં કેટલી બધી ગાડીઓ આપડે અંદાજે માનીએ તો પચાસ ટકા ગાડીઓ તો પે ટ્રોલડીઝલની હશે અને પચાસ ટકા ઈવી ની. થઈ શ પણ ચાર્જિંગ સ્ટેશન ની જરૂર તો પડશે જ ને
હા એ વાત સાચી છે તમારી પણ એના માટે શું છે ખુબ જ વિશાળ સ્પેર જોઈએ કારણ કે હવે ચાર્જિંગ છે તે આપડણે પેટ્રોલ ભરાવીએ ત્યારે કેવું હોય કે તરત પેટ્રોલ ભરા જાય એટલે નીકળી જાય
હા.
આમાં એવું નથીતું આમાં શુ શું છે કે ચાર્જિંગમાં તમારે મિનિમમ અડધો કલાક તો લાગે છે. હવે તમે અડધો કલાક ત્યાં બેસો એટલે એના માટે એના માટે કસ્ટમરને સુવિધા આપવા માટે તમારે ત્યાં નજીકમાં કઈક. હોટલ કે કેફે કે રેસ્ટોરન્ટ કેવું કઈ. પણ કરો તો એ બિઝનેસ પણ સારો છે, પણ એના માટે શું છે વિશાળ જગ્યા જોઈએ. કે તમારે દસ થી પંદર તમે ચાર્જિંગ સ્ટેશન ઉભા કરી શકો. નજીકમાં એક કેફે જેટલું મતલબ ઉભું કરી શકો એવું હોય ને તો ત્યાં ક સ્ટમર નો સારું એવું અવર જવર
હા અને આમાં એવું પણ સાંભળ્યું છે કે જો તમારા જોડે પૈસા ના હોય તો તમે. કોઈ પણ કંપની ના કહી શકો. કો છો તો એ પણ તમને તમારી જમીન ભાડા ઉપર લઈને. તમને એનું ભાડું ચૂકવ્યું અને પોતાની સ્ટેશન નાખે જેમ કે રિલાયન્સ છે, પછી આવી બધી કંપનીઓ.
હા છે ને ટાટા ટાટા પાવર છે, તે પણ લગભગ આ રીતે કરે છે અમે એક વખત. એના વિશે તપાસ કરાવી હતી પણ એમાં શું છે કે